હલો.
હા તમારો સંભળાઈ રહ્યો છે, મારો વાત નથી આવી રહ્યો.
સંભળાઈ છે સંભળાય છે.
હા નેત્યારે ગામડામાં તો નેટવર્ક નો થોડો પ્રોબ્લેમ હોય છે ને એટલા માટે.
બરાબર હા આપડે ગામડામાં રેતા હોય ને એટલે ઘણા બધા નેટવર્ક તો ખાસ જતું રહેે કે શહેરમાં તો એવું ના થાય ઓછું થાય. એજ તો ફરક છે ગામડા ગામડા ને શહેર નામાં કે શહેરની જે જીવન હોય થોડું સુવિધા વાળું હોય. ગામડાનું જીવન જે હોય એ એમા ઘણી બધી તકલીફો જોવા મળે
અરે ખુલ્લા ખેતરોને બધું છે ને તો પણ નેટવર્ક તો બોજ કપાઈ કપાઈને આવે છે, ઘણી વાર
બરાબર કઈ નઈ અને દરેક જગ્યાએ રહેવાના ફાયદા અને ગેરફાયદા તો હોયજ છે, જો જો આપડે જોઈએ તો શહેરમાં સુવિધાઓ વધારે મળે તો પછી તહંયા જે આપણેે સંસ્કૃતિની જે મૂલ્ય હોય એ બધા ઓ છા હોય, લોકો વચ્ચે સ્નેહભાવ ઓછો હોય, જો ગામડામાં એું ના હોય.
સો ટકાની વાત છે, બરાબર છે.
ગામડામાં ભલે લોકો અભણ હોય, પણ આવકારો સારો આપે આપડે ગમે ત્યાં ગયા હોય. ત્યારે.
એટલે ઘડતર નથી પણ ઘડતર એ લોકો. એટલું સારું એવું ભણેલું હોય છે ને કે ભણેલા લોકો. લોકો નામાં પણ એવા સેન્સ હોતા નથી કે એવી સમજણ નહી હોતી.
સાચી વાત છે સાચી વાત છે એ તો સો ટકાની સાચી વાત છે અને શહેરના લોકોમાં કેવું કે બધા જોબ પર ગયા હોય કામ કરતા હોય નોકરી. ધંધા વાળા હોય એટલે એમ પણ એવું થાય કે ઘેર આવે કોઈ તો સારું એવું ગામડામાં એવું ના હોય ગામડામાં ખેતી વાડી હોય તો ખેતીવાડી કરીને બધા પાછા બપોરે ઘરે આવે ત્યા તો પછી ઘરની આજુબાજુ જ ખેતર હોય તો અને એક બીજી એક વસ્તુ મે. લોકો નામાં જોય છે કે એમના મહેમાનો પ્રત્યેનો જે સદભાવ હોય એ બહ હોય એટલે મેં જોયું કે. કોઈ પણ મહેમાન આવે એટલે એમ લાગે કે ભગવાન આ એમ એમની સેવા ખાતરી કરે ખાલી નાસ્તો નહી જમવાનું સવાનું થી ડી રહેેવાનું બધું વ્યવસ્થા કરે. એ વધારે હોય અને બીજું એક ગામ. મને વધારે સારું ગમે છે કે. અ તં જે. ખુલ્લી હવા હોય છે વૃક્ષો ખેતરો. એ પણ બધું સારું લાગે એમ.
બરાબર તમે. શું ચાલે છે ગરમી ના દિવસોમાં.
કઈ નહ આ બસ ઘરે બેઠા. અને વિચારતા ત શું કર. હા આરામ આરામ એને હું એજ વિચારી હતી કે ક્યાંક ફરવા જવું છે કોઈક સારી જગ્યાએ બધા મિત્રો જોડે હોય તો. હમ પણ હવે જવું કઈ જગ્યા કેવી પસંદ કરવી એ નહી સમજાતું કઈ જગ્યા એ જવું એ નહી સમજાતું.
તો ફરવા જવું હોય ને તો હવા. જ્યાં સારીર શુદ્ધ હોય ગરમી ઓછી હોય. કા તો પછી શિમલા મનાલી બાજુ જવાય કા તો પછી સાપુતારા બાજુ જવાય.
બરાબર. હા એ સાચી વાત છે એ બધી જગ્યાએ પણ થાય એ. હા એ પણ છે પણ થાય એવું કે કોઈ આમ એવી જગ્યાએ જ ને જ બે દિવસમાં આપણે જઈ જઈને પાછા આવીઈ જઈએ અને ખર્ચો ઓછો થાય અને આ ગરમીનું વાતાવરણ પણ. ન નડે એવું હોય તો સારું એમ.
હા એ તો વાત સાચી છે તો નજીક નજીકમાં આપડણે જુવઓ ને અહંયા મહીસાગર વન છે પછી કોટણા બીચ છે તો એ બાજુ જવાય.
મહીસાગર વન આપણે ગયા ત નહ આપડે કોલેજમાંથી.
હા ગાયત.
કેટલી સારું હતું તૈયા.
પણ આપડે જલ્દી જલ્દી પાછું આવવાનું હતું ને એટલા માટે સરખું એક્સપ્લોર નહોતું. તો કરી શક.
બરાબર ફરી જવા જેવું છે ને સારી જગ્યા હતી.
ચલો ને ગોઠ વ એકખગ સવાર. જઈએ અને ના હોય ને તો એક અમારે ત્યાં છે એક મણે લક્ષ્મી તીર્થ કરીને ત્યાં પણ જવા જઈ. એવું છે.
હા તે એવું કરીશું પેલા એક દિવસ અહીંયા જઈ આવીઈશું એક દિવસ આમ જઈ આવીઈશું પણ જવું છે ટૂકમાં આવે છે ને કઈ આમ એવું નથી રાખવું કે પછી જઈશું પછી જઈશું કારણ કે પછી નથી જવાતું એમ.
એ તો છે જો જિંદગી માં એક વાર નક્કી કરી દીધો હોય ને આપ. પડે. કે જવું છે કે કા આ કામ કરવું છે, તો પછી કામને પૂર્ણ જ કરવું પડે. અધૂરું મૂકવાથી કે પછી-પછી તો પછી તો દુનિયા જિંદગી પતી જાય છે. બીજું કશું નહી થતું.
કરીને જયારે આ ફરવા બધું જવાનું પ્લાન હોય ને એ તો આપડણે જતું જ રહેવું જોઈએ એમ. કારણ કે વત પછી જોબ પર લાગી ગયા કામે લાગી ગયા યા તો કઈક બીજી વસ્તુ માં લાગી ગયા ને તો પછી તો આહ એવું જ થાય છે. કઈ વાંધો નહી આપડે મળીશું ને ત્યારે જોઈએ અને બીજું એક આપડણે અહ તારાપુર કઈ જગ્યા હતી?
ધર્મજની આગળ ને?
હા-હા શું નામ હતું? એ નામ ભૂલી ગઈ. અમ. આ તે પેલું તળાવ હ તું ને બધું હતું.
તળાવ હતું?
આહ આપડે અ કોલેજ માંથી જ ગયા તા. નતો તૈયા?
હા, યાત્ કરનેવાલ?
કાર્નિવાલ. હા કદાચ હા એજ-એજ હા કાર્નિવાલ. એ પણ અહ સારું અ એ પણ સારી જગ
કે પછી આપણેે ખંભાત બાજુ ગયા થા એ?
ખંભાત બાજુ નહીં કાર્નિવલઅજ. ખંભાત બી જવાય જો એ પણ સારી જગ્યા છે.
ખનેવાલ આપડા થી જવાય?
કાર્નિવાલ જવાય જ ને. તારાપુરની તો અહ બ-બાજુમાં જ છે ને કાર્નિવાલ.
ના તારાપુર બાજુ નહીં એ.
તારાપુર બાજુ હોય.
તો ત્યાં આપણે કોલેજના સ્ટુડન્ટ નહી, પણ એઝ અ વિઝિટર જઈ શકીએ?
કદાચ હા જઈ જ શકતા હયશું ને.
કારણ કે ના એ તો વન વિભાગની જગ્યા છે ને બધી.
અચ્છા હા નહી એ પણ સાચી વાત, એમાં આપણેે ના જઈ શકીએ.
હમ્મ, આપડી પાસે પરમિશન નહીં, લેટર લખ ખો પડે.
હા આહ બરાબર હા એસ આર એ કીધું થું ને કે તમને આમ ના આવા દે. બરાબર છે. પર જો કે આમ
હા, આપડે પેલા ગયા થા ને જે અહ ટ્રેનમાં ગા ત યાર છે એ બહુ મસ્ત. મુસાફરી કરી હતી આપણેે લાંબી ખંભાતી આગળ નાર આગળ હતા.
હા, હા એ નામ નામ એ જગ્યાનું. હા, ત્યાં જઈ શકાય ને આમ તો ઘણી બધી જગ્યાઓ છે એવી તો સારી જવા માટે.
ઘરની બહાર નીકળો ને એટલે રસ્તો આપોઆપ થઇ જાય. ખાલી આપડા નાટકો હોય છે કે ટાઈમ નથી. થી
હા, એ પણ સાચી વાત છે, હા તો અને પાછું ટ્રેનમાં જવાનું તો જે મજા આયતી.
એ આઈ થિંક આપડે પહેલી વાર ટ્રેનમાં ગયા હતા અને એ પણ આ ટ લોકલ ટ્રેનમાં એમ.
હા એ પણ સાચી વાત છે હા હા. તો કોક દિવસ આપડે બધા મિત્રો ભેગા થઈશું ને. એટલે જઈશું એ એ એ બધી જગ્યા એ પાસે. ડાકોરમાં મેં એકવાર ટ્રેન ક્યારે બે ત્રણ દિવસ પહેલા જ મેં અ. અંતર જોયું તું કેટલું થાય નથી એટલું બધું ત્રણ ચાર કલાક કે. અ ચોત્રીસ. ચોત્રીસ સાડત્રીસ કિલોમીટર થાય બી
અડધો પોણો કલાક થાય છે ટ્રેનમાં.
ટ્રેનમાં થતો હશે. અડધી પોણો કલાક. પણ આમ તો હા આમ તો વધારે થાય ને હા બસ માં તો દોડતા કારણ કે મેં બસ નું છે સાડત્રીસ કે બત્રીસ કિલોમીટર જેટલું છે ડાકોર.
તો એક કામ મેં તમને કીધું તો હતું કે ટ્રેનમાં સસ્તી મુસાફરી છે અને ટ્રેનની મુસાફરી હમણાં આપડે નથી કરી તો આપડે જઈએ બધા.
હા તો એવું પણ થાય પછી આવતી વખતે પાછું અને ટ્રેન કેટલા કેટલા કલાકે પાછું આવતી હોય છે.
અડધો અડધો કલાકે હોય છે જેટલી પણ ગોધરાતીથી આવતી હોય ને એ બધી ડાકોર આણંદ થઈને જ આવે.
બરાબર અને અ દ્વારકા કેટલું થાય?
દ્વારકા જો અગિયાર કલાક થઈ તો.
ઓ બપરે એટલે બધા તો ન જવાય.
એ એક દિવસ જવામાં એક દિવસ આવવામાં અને ત્રણ દિવસ એટલે તમારો અઠવાડિયા નો. પ્લાન હોય ને તો જવાય.
ઓ તો તો એ તો થોડાક હજુ આમ થોડાક સ્ટેબલ થઈ જઈ આપડે.
અને એક તમારી પાસે દસક હજાર હોય ને. ત્યારે જવાય.
હા બરાબર, બરાબર સમજાઈ ગયું દરિયા કિનારો બી ખરો ને પાછો ત અહીંયા.
હા, એવું બધું જોવું જ હોય ને તો પછી આપડે, દસ હજાર હોય તો પછી મુંબઈ ના જતા રહીએ.
હમ્મ હા એ પણ છે.
તો મુંબઈ એમ સ આમ એ કમ્પેરેટિવલી સસ્ તું પડે.
હમ્મ બરાબર, હા તો એ તો આપણે શું કેવાય થોડાક આમ થઈશું ને થોડાક પછી જઈએ બરાબર.
હા ચોક્કસ અને થઈશું ના થઈસુ શું મારે ગયા પેલા તો તમને બધું તો લયજ જઇસ ફરવા.
બરાબર હા એ પણ સાચી વાત છે, કેટલા બધા દસ મિનિટમાં આપડે અ પ્લાન બનાવી દીધા હે પૂરા કરતા કરવા જઈએ તો
બે વરસ પણ ઓછા પડશે.
હમ્મ હા એ પણ સાચી વાત છે. સારું-સારું વિચારીશું. હા એ પણ અને એ અ કેમ એક તો ઘણું બધી વસ્તુઓ ગોઠવવી પડે ને આપળે આપડું સમય ગોઠવવો પડે, આપળા ઘરના લોકોનો સમય ગોઠવવો પડે પૈસા ગોઠવવા પડે એટલે અ બધી વ્યવસ્થા કરીને જવું પડે ને. જેના મથે જવાબ દારી હોય ને તો સૌ કે વધારે ધ્યાન રાખવુ પડે એવું
સાચી વાત છે, સાચી વાત છે કઈક મને એક ફોન આવે છે હું તમને કરું પછી
હા-હા તમે અ કઈ હોય બરાબર તો ક્યાં તમે ફ્રી પડો ક્યારેક તો મને, કેજો તો પછી આપળે મળીશું અને પછી આપળે જવાનો પ્લાન કરીએ બરાબર પણ શાંતિથી, સારું સારું ચલો. મળીયે.